હા
બોલ શું કર
કઈ ની આજે જ મેં બારે આયવી
હા જયમી કે
હા જ્ય્મુ હમણાં જ ને બહાર આયવી તું એ જમી લીધું
હમ્મ જમી લીધું
હમ્મ શું કે એમ જ ક્યરો
હા હા એમ જ
હા આજે રથયાત્રામાં ગેલા બઉ મજા આયવી ટાઈમપાસ થઈ ગયો હમ્મ મજા આયવી બો પબ્લિક હતી હતું ચાલવાની જગા ની હતી
કેમ કે એમાં એને શું કેવાય? ત્રણ ત્રણ જેટલા ડીજે હતા બે એક બેન્ડ જેવું હતું ને નાસિક ઢોલવાલા ને બો બધા હતા બોમ્બેવાલા એ લોકો બી હતા. મજા આવી ગેય અમે લોકો કદાચ સાડા પાંચ વાગે ગીયા. આયવા પછી આઠેક વાગે હમ્મ
જોવા જવાના હતા પણ જવાય એવું ની હતું એટલે પછી ની ગયા
બરાબર છે.
હમ્મ
હમ્મ
પન બો ભીડ ભાડ ને ટ્રાફિક જામ ને બધું બો થાય ને
હમ્મ
એટલે
હમ્મ તે તો છે
તાં તો કંઈ વધારે જ અહે
હમ્મ
હમ્મ
વરસાદ આવે કેટલા દિવસ પેલ્લાથી એની તૈયારી ચાલુ કરી દેઈ
હમ્મ કરવું જ પડે કંઈ બી વસ્તુની તૈયારી આગળથી
ફેસ્ટિવલ છે તો પછી આટલો મોટો આપડો
આ વસ્તુમાં આટલું જોઈશે આમ તેમ બધું
હમ્મ હવે તો એવા કેટલા બધા તહેવારો આવાના છે
હમ્મ
ત્યાં બી એટલી જ મળશે.
હમ્મ..
મેં તો ગણપતિનો વેટ કરતી છે.
હમ્મ ગણપતિ હજી પેલા માતાજી આવશે પછી ને? વાર છે હજુ
પેલ્લા દશામાં. સીધા માતાજીની સ્થાપના કરહે્ વિસર્જન કરહે પછી ગણપતિનું આગમન થશે.
હમ્મ..
મને તો ગનપતીમાં જ બહુ ગમે
કપરી ભાગમાંને જ બધા વશે કરે. એટલે હમ
હમ્મ...
હમ્મ એમ મજા આવે.
મને ફ તો એમ કેટલા દિવસ ગણપતિ હોય, એટલા દિવસ તો કેટલું. સારું લાગે એવું થાય, ત્રણસો પાસઠ દિવસ ગજપતિ રેવા જોઈએ.
હમમ...
બરાબર એનું બી ટાઈમ છે. એટલા સુધી રેય દસ બાર દિવસ પછી એ પણ વિસર્જન કરી દેય.
તેજ ને
જેટલા દિવસ એમ બધા તહેવાર ઓય, ત્યારે કેટલું હારું લાગે કે આવું રોજ રેતું હોય. તો એમ
હમમ...
દિવાળીમાં પણ એક ગમે, એક દિવાળી.
હમ.. હમ.. તેજ ને મતલબ તહેવારમાં એમ મજા જ જેવી એમ કઈ અલગ હોય આપડા વલસાડમાં.
એજ ત.
હમ...
બધ્ધા બધા જેટલા બી તહેવારો બધા ફેસ્ટિવલ બધ્ધા ધૂમધામ થી.
તે જ ને
ખાલી એક મકરસંક્રાંતિમાં જેમ એટલું ખાસ નય મ તમે કારણ કે તપંગ ચગાવતા નય આવે.
બોવ એમ પેલા બી પહેલા બોવ હતો અવે અત્યા અવે બધું.
પેલાને જે વાત જ અલગ અતી. કે એમ એ જે કોઈ. તહેવાર આવવાના પેલાથી જ એનું એમ બધામાં ઉત્તાયનો જાગી જાય તો. તહેવાર છે એવું લાગે બધાને પેલા
એ તો અવે મકરસંક્રાંતિનો છું અવે અત્યારે તો રક્ષાબંધન બી આવતી છે. હમ...
રક્ષાબંધન બી આવતી છે. ને બવ હવે આટલા મહિના
કરાવ્યા જ કર
હા એ તો કરે
હમ...
બધું અવે લાઈનમાં હડે નવું વરસ બી આવી જાહે દિવાળી પતી જાહે.
હમ...
નવ સાલ ચાલુ થઈ જાહે.
તેમન
કાર્યા એક કાર્યુ આખું વરસ નીકળી જાય કઈ ખબર બી ની પડે.
ઠીક તો સે
એટલા જલ્દી જલ્દી બધા તહેવાર આવી જાય ને
હમ્મ હમ્.... તેજને
ઉમમ....
હ
હમ.
કઈ ની
હ તો આજે આવાની હતી રથયાત્રામાં પણ અવાય જ નઈ તો.
હમમ બરાબર તું કેતે ત તને લેવા આવતે.
મને શું ખબર હતી. કે તું જવાની છે એમ.
હું બધું તને ખબર ને આગળ જ
હારૂ કેવાય જાય તો. એમ બધું જાણવા મળે જોવા મળે.
જણો મલે જોઓ મળે શું છે શું નહી. દુગરની વસ્તુમાં તો ખાગર દેવાનું. એમાં આપડે ઘરે તો કઈ નથી કરતા તો આવું બધુંમાં થોડુંક. બહાર રહીએવું જાય તો ખબર પડે બાર શું. ચાલો શું નહી ઘરનું તો બ આગળ જાણીએ કરી ઘરે ગવું કે. ઘરમાં રહીને કઈ ખબર ન પડે બહાર નીકળવા બધું આઈડિયા આવે એમાં આપણને. એકબીજાને જોવા મળે. કેવા હોય કેવા નહી આ તે બધું જ એમ ખબર પડે.
આપ સંસ્કૃતિ ના બમાં આપણને જાણવા મળે.
હમ્મ.. એ એ જ છે.
અ... હ તો જ જ.
હમ્મ..
અ બધુંમાં જાય તો જ ખબર પડે.
હમ એજ.....
એ ટાઈમ કાઢવા પડે.
એ તો ટાઈમ કરાો તો જરૂરી છે કે બધી વસ્તુમાં.
હમ....
હમ....
કાઢવા પડે ટાઈમ ન મેનેજમેન્ટ કર આ ટાઈમ. ચાર ટાઈમ ફ કર ચાર ટાઈમ આના માટે કાઢવા. ત ટાઈમ પર જવાનું છે. કેટલું બધું
હમ....
એડજસ્ટ કરવા પડે તો ટાઈમ નીકળે તો. તો આવું બધું જવાય એજ તો.
ઓ એ તેના માટે બી પાછો ટાઈમ સેટ એવું કરવું પડે કે હા.
એ તો ટાઈમ તો કા કો એના માટે રૂરકતો છે. એ તો ચહેલો જ જાય.
હમ.... એક તો છે.
તો એ જે કામ થવાનું છે. તે એના ટાઈમે ટાઈમે થાય.
હમ...
આપડે એનું મેનેજમેન્ટ કરવા પડે.
હમ... સરી.
બોલ બીજું શું કરે ઘરે બધા.
મસ્ત તારે ઘરે
તે.. એમ જમીને બધા બેઠા છે.
હમ... બરાબર હા થઈ ગયો.
અબી આ બહાર આવી થોડું હવામાં એ રીફ્રેશ ફીલ થાય.
હમ
ઘરમાં ને ઘરમાં પછી કંટાળી જાય છે ઘરે આવીન. ગરમી જ એટલી છે તો કઈ ખબર પણ નહી પડે. કયું સિઝન ચાલતું છે તે. લાગતું બી નથી કે ચોમાસું ચાલતું છે એવું.
આબે આ વખતે વરસાદ ઓછો છે.
હા મેં ન્યૂઝમાં પણ એવું કંઈ જોયેલું કે આ વખતે. તે આપડા આય વરસાદ ઓછો પડવાનો છે એમ.
હ હમ.
હવે એજ તો
હમ.
હું ગરમી લાગે કોઈ વાર વરસાદ પડે ને. બધું જાત જાત નું થાય.
હમ.
હવે તો વરસાદ પડતો રહેવો જોઈએ તો ગરમી લાગતી છે આટલી.
હમ.
હું બાર એમ હવામાં. સારું જેવું લાગે બાર આવી બે.
તે જ ને.
ઘરમાં.
રાત માં થોડિક વાર બહાર બેહે તો એમ સારું જ જેવું લાગે મસ્ત પવન આવે એટલે કેમ કે તાપ. પજટલો.
એજ તો હમ.
ના કસે જવાય બી નઈ અત્યારે
હમ હવડે તો પાછી રાત પડી ગઈ રાતના તો આપણાથી જવા એવું પણ નહી મળે. આપણી સેફ્ટી માટે આપણે ઘરે જ રહેેવા પડે.
હમ
હા અ.
તે જને.
તે જતો હમ.
અચચ્છા
ઘેર રેવું એજ બેટર છે.
હમ.
જરાક નમાટે કઈ ન કઈ થઈ જાય જ.
હમ
હોટલ બીથ કરવા પા જવા પેલા વિચારવુ પડે
હ હમ. એ તો છે.
એમાં છોકરી છે આપડે તો એટલે આપડે તો વધારે જ. સંભાલી ને રેવુ પડે પોતાની સેફ્ટી. પોતે જ રાખવું પડે ખબર ન્યૂઝમાં સાંભળેલું કઈ બધી.
હમ હમ. એ બધી ઘટના બન્યા જ કરે બધી જાત જાત ની આપણે જ આપણી સેફ્ટી રાખવી પડે પોતાની.
એજ તો તેજ આપડે આપડી
આપડે જેટલી આપડે પોતાની કાળજી રાખીએને તેટલું સારું કેવાય. કેમ કે તું બીજા જોડ કાળજી રાખવા નથી આપડે જ રાખવું પડે આપડે સેફ્ટીમાં રેવું પડે પછી આપડે જો નથી સેફ્ટીમાં રેતા તો હામે વાલા તો યાર એવી રીતે રેવાના એમ
થોડી આપડું કરવા આવવાનું છે.
હા. એટલે આપડું ધ્યાન આપડે જ રાખવું જ જરૂરી છે.
એ જ તોતો એ એતો એવું જ વરી. પર કેટલું બી ધ્યાન બી રાખી રે પણ જે થવાનું છે એ તો પછી થઈ જ જાય હાવ. કરે એવું કિસ્મતમાં લખેલું જ હોય તો પછી
હમ્મ તેજ નથ આવ્યું તેમ.
એ બી જોવા પડે કે કેટલું બી કરી લે તબિયત થવાનું હોય તો
હમ્મ, હમ્મ એત છે.
તો જવા પહેલા બી વિચારવા પડે.
હમ્મ, તેજ ને
ઘરે રે તી
હમ્મ.
જાય તો વિથ ફેમિલી સાથે જાવાનું તો સારું પડે એમ કઈ મગજમારી થે છે બધા મમ્મી પપ્પા એટલે બધા સાથે સાથે એટલે કોઈ ટેન્શન તો નહી હોય.
હમ્મ. તેજ ને
એમ એકલા જાય તો એમ થોડો ડર રહે.
હમ્મ.
એમ તેમ કઈ થાય નહી એના માટે હમણાંનું જનરેશન જમાનો જોઈને કે કોના પર જલ્દી ભરોસો પણ નહી થવા પડે.
આ જમાનામાં કોઈના પર ભરોસો નહી થાય આપડે પોતાના વ્યક્તિ પર પણ ભરોસો નહી કરી શકીએ. કેમ કે જમાનો જ એવો છે ગમે ત્યારે ગમે તે થઈ શકે.
એટલે જ તો કોઈના પર ભરોસો નહી થાય.
છે સેફ્ટી રાખવી એમ બોવ જરૂરી છે એમ
હા, એ તો જરૂરી જ છે.
ને કોઈના કેવા પર ચલાય બી નઈ અત્યારે તો
આપણને જે ઠીક લાગે આપણને જેમાં ફાવતું હોય જે ગમતું હોય એજ
હા એજ.
એ ચાલવાનું હોય
બનાવા ચાલવા જાય તો
હમ્મ.
બો ઊઘજ એવી આવે હવે તો મને
હમ્મ, સૂઈજા
હવે તો સૂઈ જાવા પડશે.